હલો
બોલો
તને મારો અવાજ આવે છે?
આવે છે.
કેમ છો?
એકદમ મજામાં તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં છું અને શું કરી રહ્યા હતા?
કસુનય બસ બેઠો હતો.
ઓહો મન થયું કે બહુ દિવસ થયા છે તમને કોલ કરું આપડે કશાક બો સરસ વિષય પર વાત. કરીએ એમ. કે ભારતની જે પરંપરાઓ છે જે આટલા વર્ષોથી ચાલી રહી છે એના પર વાતચીત. કરીએ
હમ હમ બોલો ને
હમ તો આપડી જે પરંપરાઓ છે જે વર્ષોથી તો એ બધી આપડે જોવા જઈએ તે પરંપરાઓ નથી અએની પાછળ બધા રીઝન્સ પણ હોય જ છે એમ.
હા હા જેમ કે,
હા એવું તો જુદી જુદી પરંપરાઓ આવેજ છે ને, કે અમુક વાર આપડે જોયે તો એનું સૌથી મોટું આમ હોય તો કે જે અ પરંપરાને શું ગણીએ કે માત્ર જૂના રિવાજો તો ના ગણીએ પરંમપરા એક આમ પેઢીથી બીજી પેઢી એમ પહોંચે એવા અમુક સંસ્કાર હોય મૂલ્ય હોય. રીતિ રિવાજ હોય જ્ઞાન હોય એ જુદું જુદું હોય તો પરંપરા છે ને આપણને જણાવે કે કેવી રીતે એકબીજાનો આદર કરવો કેવી રીતે સમાજ સાથે મળીને જીવવું. અને કેવી રીતે આમ પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરવો તમને શું લાગે?
હા સાચી વાત છે. પરંપરા આપણને ઘણી બધી વસ્તુ શીખવાડે. અને એના પાછળ કોઈને કોઈ રીઝન્સ હોતા જ હોય છે.
હમ એ તો છે જ અને આન પર તો બોવ બધી ચર્ચા કરાય આપને ખબર જ છે કારણ કે વિષય જ એવો છે કારણ કે ભારતમાં તો એટલી બધી પરંપરાઓ છે ને આમ જોવા જઈએ ને તો આપડે વાત કરીએ તો બધી એમ એક પેઢીથી બીજી પેઢી ચાલતી આવે આપડે એવી વાતો કરીએ ને તો જે અમુક આપડા ઘરમાં ચાલતી જ હોય છે આપણને આપડા બા દાદા લોકા શીખ શીખવાડે છે આપડે જે મોટા લોકાનું હોય એને આદર કરવો ને એવું બધું બી પરંપરા જ ગણાય. કે આપડે નાના હતા ત્યારથી આપણને એવું શીખવાડ્યું છે કે આવું કરવું જોઈએ.
અને આપડે એવું કરતા આવ્યા છે અન જે બહુ સારું કેહેવાય કે આપણા મોટા લોકાને સન્માન આપવું એ લોકા નો આદર કરવું એ લોકાએ આપણને એટલું બધું શીખવાડ્યું છે. તમારું શું કેહેવું?
હા સાચી વાત છે આપડે આ. એમ મોટાઓ જે વડીલો હોય છે ઘરમાં એ આપણને બધું શીખવાડતા હોય છે કે કઈ વસ્તુ સાચી છે. અને કઈ વસ્તુ આ પણ આપડે ધ્યાન રાખવું જોઈએ. એવુંજ તમને તમારા ઘરમાં તમને એવી કઈ વસ્તુ છે જે પરંપરા ગઈ તમે રોજ કરતા હશો.
હ આમ તો એવી બોવ વધી આવે પણ આપડે અ આપડે જે હોય કે દરરોજ ભગવાનને યાદ કરવું, આપણા મોટા નો આદર કરવું પછી જે બી હોય કે ઘરમાં જે ચાલતું હોય કોઈ બિઝનેસ કરતું હોય તો બિઝનેસ શીખવાડે. એવી રીતે હવે ખાવાનું બનાવતા શીખવાડે એ બધું બી એમ પરંપરા જ ગણાય ને.
આ તો ઘરની વાત થઈ જે આપડે આપડા ગુરુઓ હોય એમના વચ્ચે શું હોય પરંપરામાં?
એ બી એ જ હોય ને કે આપડે આપડા ગુરુનો આમ આદર કરવો જોઈએ. એમની વાત સાંભળવી જોઈએ. આપણા સારા માટે જ કે આપણને કેટલું બધું શીખવાડે. અને ગુરુ અને શિષ્યની પરંપરાઓ તો બધી કરવી જ જોઈએ એટલે માનવી જ જોઈએ આપડે કે આટલા ટાઈમથી બધું ચાલતું આવ્યું છે. આપડે બધી કથાઓ સાંભળી જ છે. તે બધું બી આવે જ છે ને
હમ. જેમ કે
હા એવું તો બોવ બધી આવે છે.
હા તો એની જોડે જોડે આપણે જે ધરમ હોય. એ પણ આપડે પરંપરામાં જ ગણી શકીએ ને
હ, ધર્મને પણ પરંપરા જ હોય જ છે બધા જુદા-જુદા ધર્મ અપનાવે. પણ એવું તો કઈ હોય નહી કે, કોઈનો ધર્મ સારું બધાનો ધર્મ... આમ, પોત-પોતાના માનવા પર જ હોય છે કે, કેટલું ભગવાનમાં માને છે. એવી રીતે જ હોય છે એમ, જોવા જઈએ તો.
હમ, આપડે આ સંગીતને-નૃત્યને બધું જોઈએ. એબી પરંપરામાં જ આવતું હોય છે ને, એ જગ્યાની.
હ, તમે નૃત્ય જુઓ કે આપડા ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સીસઓ. તે એટલા વર્ષોથી બધા લોકા શીખે છે, એટલે અત્યાર સુધી છે. ની તો હવે જો આપડે ઓછું કરી દેશ. તો એ ક્યાંય ગુમ થઈ જાય. આપણને ખબર બી ના પડે અને એક પરંપરા છે જેને આપડે જાડવી રાખ જોઈએ.
હમ જેમકે આપણે ભારતનાટ્યમ, કથક પછી આપણે ક્લાસિકલ મ્યુઝિકમાં તબ તબલા હોય છે. હાને એમાય છે એ બધું આપડે પહેલેથી થયું છે અને બધા શીખે છે. અમારું લે છે ને એના લીધે એ બધું આગળ વધતું જાય છે.
હ અને ક્લાસિકલ ડાન્સીસમાં આપણે વાત કરીએ તો કથક ભરતનાટ્યમ... એ તો આમ એટલું સરસ છે. નૃત્ય એટલું સરસ દર્શાવે બધી જે લોક કથાને બધું દર્શાવવા માટે પણ લોકો ભારત નાટ્યમને કથકનો યુઝ કરે છે. અને એમાં પણ કેટલું બધું આવે છે અને છેલ્લે આપડે... એટલા વર્ષો સુધી કરીએ દસ બાર વર્ષ એટલે જેટલા વર્ષ પછી કોઈ કરેલું. અને પછી એની એક્ઝામ આપીને પાસ થઈ અને એને આપણે શીખવાડીએ એ બહુ સારું છે. જે એનું જ્ઞાન આપવું બધાને
હા અને એના જોડે-જોડે આપણે છે હા. પહેલેથી જ છે જે કાલિદાસ છે એમના કામ છે ને એ બધું આપણે વાંચીએ. તેનાથી આપણને પહેલાંનું જે પરંપરાન બધું હોય અને એનું ખબર પડતી હોય છે.
હા એ તો છે જ્યારે આમ, બહુ બધું આપણને જોવા મળે આપણા પુરાણોમાં ને બધું વાંચીએ ને તો તો બઉ જ શીખ ખવા જેવું છે. કે બધી જે કલાઓ છે પછી બધા આર્ટ ફોર્મ્સ છે. એ બધું બી એમાં જ આવે કે તમે આમ જુઓ તો જે આપણે ઇન્ડિયન આર્ટિઝન ના બધ છે, બાંધણી છે, પટોળું છે. પછી એવું રાજસ્થાનમાં એવું હોય છે જુદી જુદી આ તો આ બધું બી પરંપરા જ જોવા જઈએ તો કેવાય ને
રેવાનું કરવાનું છે એ બધામાં બી આપડે પરંપરા આવે જ છે.
હા, અને બાંધણી તમે જુઓ કે કેમની બને ને એવું બધું. તો એની મહેનત પણ કેટલી એની પાછળ તો એ વસ્તુ શીખવા જેવું છે ને એ જતું ના રહેવું જોઈએ. અને અમુક લોકો તો થ્રેડ વર્કસથી બી બધું ડ્રો અ મતલબ આર્ટ કરતા હોય છે. અને એ બધું પણ ખુબ જોવા જેવું છે.
દરેક જગ્યાનું જે ખાવાનું હોય... એ પણ આ બધામાં આવતું હોય છે.
હા એ તો છે જ ખાવાનું પણ એમાં જે ગણાય ને અમુક જેમ, બહુ વર્ષો જૂનું હોય કે અમુક તહેવારો બને. અમુક એ વસ્તુ બને એ બધું બી કેવાય જ
હ, હ બધી બોલ, બોલ ચાલ જે હોય, જે આપરી. ત્યાં આ જગ્યાએ કંઈ ભાષામાં બોલતા હોય. કઈ રીતે રહેતા હોય, એ બધું બી.
હ, અ લેંગ્વેજ તો એક બહુ મોટી વસ્ત આવે, એમાં કે લેંગ્વેજ એક જનરેશન થી બીજી જનરેશન. પાસ ઓન થાય તો આપડા અને એક્ટ કરવો જોઈએ ને, ભૂલી ના જવું જોઈએ, એ તો બહુ જરૂરી છે એમ. અને આપણે ભારતમાં જોઈએ તો, તો એટલી જુદી-જુદી જાતની ભાષા વપરાય છે. અને બધામાં એક આમ યુનિકનેસ જોવા મળે જ છે આપણને.
હા, અને સિવાય કઈ રીતે આપણે પરંપરા આપડા જિંદગીમાં એનો સમાવેશ થાય છે.
આ તો બધી બેઝિક વસ્તુઓ છે, જ હવે એવું આપડે જોવા જઈએ તો, તો બહુ વિચારવું. પડે કે છેમાં બધામાં. અ પરંપરા ન થતું, એ પણ આ વસ્તુઓ તો જે છે, જે આપણે યાદ રાખવું જોઈએ, જે ઘરોમાં આપણને રોજના જીવનમાં જોવા મળતું હોય કે, જે આપડા દાદા પર દાદા બધા શીખવાડીને ગયા છે આપણને. કે આ બધું વસ્તુ કરવું જોઈએ, એ ન પાછા સાયન્ટિફિક રીઝન્સ બી હોય છે જ.
હા, જેમકે કઈ વસ્તુમાં એવા સાયન્ટિફિક રીઝન તમને ધ્યાનમાં આવ્યા છે.
તમે જોઈ લોજો ને એવું તો હવે, તમારા ઘરોમાં શું થતું હોય એ પ્રમાણે આપણને ખબર પડી જાય. બધાને ઘરમાં તો જુદા-જુદા થાય, એટલે આપણા થી કેવાય નહિ એવું છે.
એવું છે?
તમને ખબર હોય તો, તમે બોલી લો ને?
મેમ નથી ખબર, એટલે તો તમને પૂછ્યું.
બો સારું કેવાય તો, તો તમે પૂછ્યું તો, તો હું પાક્કું જાણી લાઇશ. ને તમને ફરી વાર ફોન કરીને કહીશ કે, આવું આવું ચાલે છે એ.
હા, હારુ યાદ રાખીને, મન કે જે.
ચોક્કસ કહીશ તમને, હું અને આમ તો બીજું બધું બી ચાલતું જ હોય છે, એવું તો છે ને કે, પરંપરા વિશે જ આપડે ચર્ચા કરી શકી, હું બધા વિષયો છે, ચર્ચા કરવા માટે તો.
હમ, પરંપરામાં આપણે જોઈએ તો, જે આપણા તહેવાર આવતા હોય છે બધા.
એ પણ પરંપરામાં જ આવી જાય છે, ને જે પહેલાંથી કરતા આયા છે, લોકોને આપણે ધ્યાન રાખીને બધું કરતા જઇએ છે, જેમ કે તહેવારો હોય એટલે ખાલી એવું નહીં કે આમ મઝા કરવાની, એન જોડે-જોડે અમુક નીતિ નિયમો પણ હોય છે, અમુક જે કથાઓ હોય ને, બધું હોય એ બી. ચાલતું આવતું હોય.
હા, એટલે એ તો છે જ કે, તહેવારો પણ એજ કહેવાય પરંપરામાં જ, પરંપરામાં જ તહેવારો ગણાય આ. આપડે જોવા જઈએ, આટલા વર્ષોથી ચાલતા આવ્યા છે કે, જે બી તમે જો દિવાળી, હોળી, ઉત્તરાયણ આ બધું પરંપરા જ ગણાય ને? આપણે એટલા વર્ષોથી ચાલી રહી જે છે, એમાં જ આવે એમ.
હ હ.
બીજી તો પરંપરામાં આપણેે વાત બો બધી થઈ શકે છે કે. આપડે જોવા જઈએ તો, કેટલી બધી પરંપરાઓ, મતલબ આપડે ગુજરાતમાં આ ફોલો થતો હોય. આમ ભારત દેશમાં જોઇએ. તો કોઈ બીજા ભાગમાં જોઈએ કે ઉપરની સાઈડ પંજાબમાં જઇ કે નોર્થ ઈન્ડિયા, સાઉથ ઇડિયા બધી બાજુ જુદું જુદું ફોલો થતું હોયન, બધાની એક આમ જુદી યુનિકનેસ હોય જ છે કે કેમની બોલ બોલવાનું, કેમનું રહેવાનું એમના પોશાક શું છે, એ બધું જુદું જુદું હોય ને એ પ્રમાણે આપડે પરંપરા ખાવાનું બધું બદલાતું જ રહે છે. એટલે બો બધી વાતો છે આન પર કરવા માટે, પણ આપણે ચોક્કસથી ફરી ચર્ચા કરીશું આન પર.
ચોક્કસ.
હા, મળીએે.
મળીએ.